ધારો કે
બસ મજામાં મજામાં આ અત્યારે તો જો ને અ એક મને ખબર નહી એમ એવું થાય છે કે આજકાલના છોકરાઓને છે ને અ મોબાઈલમાં રમતો જે રમવાની આદત જે પડી છે એ ખબર ની એ લોકોનું અ જે સ્વાસ્થ્ય તે કાલે બગડી રહ્યું છે એ કદાચ મોબાઈલને કારણે જ બગ બગડી રહ્યું છે અ તમને ખ્યાલ હોય તો આપડે નાના હતા ત્યારે કેવી સરસ મજાની અ અ રમતો રમતા હતા જે લોકો મોબાઈલમાં રમે છે એ જ આપડે ફિઝિકલી રમતા હતા. જેવી રીતના લુડો છે કે બધી શોધવાની વસ્તુઓ શોધવાની ગેમ હોય કે સંતા કુકડી હોય તો મારો મતે તો છે ને ડબ્બા આઇસપઇસ અને અ પકડા પકડીની ગેમ મારી ફેવરેટ હતી સાકળદાવ જેવી. તો તમારી કોઈ એવી યાદગાર યાદગીરી ખડી રમતી વખતે કે જે ખૂબ મજા આવતી હોય કે જે એ રમવાના સમયની રાહ જોતા હોય.
અવે મને યાદ છે કે સૌથી વધારે મને ઓની લખોટી વાળી ગેમ બઉ ગમતી કે જેમાં તમારે બેય લખોટી લઈને નાખવાની અને સામે અ નાનો એક હોલ જેવું કર્યું હો એવા તમારે નાખવાની અને એમાં જે અંદર જાય અને એને પછી તમે મારીને બહાર કાઢો તો તમને વધારે ગોટીઓ મળતી જે રીતે મેં ભરી ગોટીઓ ભેગી કરેલી અને રમત ગમતમાં તમે જેમ વાત કરી એ બીજો આપણે જે કહીએ કે લંગડી પણ અમને સ્કૂલમાં બહુ રમાડતા તો અમે એમાં પણ બહુ લગરીમાં ભાગ લીધો અને એમાં ખાસ એક સિપાહી મળી લગડી માં કે એક પગે સમજો કે તમે ડાબોળી હોય ને જમોડી હોય તો એકલા જણા ખાલી એક જ પગથી લંગડી કરતા પણ અમને ક્યારે શીખવા મળ્યું હો તો બે પગેથી લંગડી કરતાં તમને આવડતું હોય બંને પગે તો એક પગમાં વાગ્યુ હોય તો બીજા પગની પણ તમે લંગડી કરી શકો અને તમને ખૂબ જ કામમાં આવતું અને અમારા સ્કૂલમાં જ્યારે વરસાદ પડતો ત્યારે એક જાતનું ઈન્ડોર ગેમ્સ થઈ જાતી ત્યારે અમારા પીટીના જે ટીચર હતા એ અમને આવી રીતે લંગડીની અ રમત રમાતા અને એ રીતે અમે લોકો લંગડી કરીને રમતા હા મારી યાદો છે. તમારું કેવું હતું?
અ અમારી યાદ મારી યાદગીરીમાં તો ખાસ કરીને એ કે અમે રહેતા ને એની પાછળ એકદમ મોટું સરસ મજાનું મેદાન હતું ને એ મેદાનમાં અમે લોકો ભેગા થઈને બધા સાકળદાવ પકડા પકડી એવું રમતા અને બધા મોટા છોકરાઓ હતા ને એ મને હજુ યાદ છે કે એ લોકો ગીલી ડંડા બઉ રમતા એ ગીલી ડંડામાં એ લોકોની ગીલી એટલી બધી દૂર સુધી ઉડી એ જાતિ ને કે જેનો હિસાબ જ નહી પણ કોઈ વાર છે ને એ ગીલી દંડાથી છે ને ઈજા પણ થતી લોકોને એટલે પછી સોસાયટી વાળા એ બધા ભેગા થઈ ને એ રમત બંધ કરાવી નાખી કારણ કે લા સક્રુ અ કોઈના માથા પર વાગે તો નાનકડું છોકરું ચાલતું હોય કે એ રી તના કોઈક હોય ને તો એ લોકો એ પાછળની સોસાયટીમાં જે ગીલી ડંડા રમતા હતા એ મારા ભાઈને એ લોકો ત્યાં રમતા હતા તો એ બંધ કરાવી દીધું તું પણ હવે ત્યાર પછી એ લોકો છે ને એકદમ ખુલ્લી જગ્યામાં જઈને જ ગીલ્લી દંડા રમતા હતા પણ એ લોકોને ખબર ની એ બા બધા જ છોકરાઓને ગીલ્લી દંડા રમવાની એટલી બધી શું મજા આવતી તી ગાંડા થઈ જતા તમે લોકો ને એ લોકોને કોઈ દિવસ તડકો લાગ્યો હોય કે ગરમી થઈ હોય કે એવું તો યાદ જ નથી. ઉલટાના મને યાદ છે ત્યાં સુધી કે જબરજસ્તી પકડીને બધા ઘરમાં બેસાડ કે ભઈ હવે તડકો છે તો થોડી વાર ઘરમાં બેસું ત્યારે ઘરમાં બેસતી વખતે આપ બધા ઈન્ડોર ગેમ રમતા હતા. તમને યાદ છે ને ઈન્ડોર ગેમ બધી
હા સાચી વાત છે અને અમે હતા ત્યારે દેશમાં જતા ત્યારે ત્યાં અમારે તો ખુબ ગરમી પડતી એટલે બધા ને ઘર ની બહાર નઈ રમવા જવાનું પણ અમે એક નવી રમત અત્યારે શોધેલી કે ત્યાં ગુલમહરના ઝાડ ઉપર પણ ખૂબ ઝડપ અને ગુલમહરના ઝાડના જે છોડ જે છે એમાં થી સુંદર ફાંદડા જેમે ખાતા અને એ ખૂબ મજા કરતા તો ઈ દિવસો યાદ આવી ગયા અને સાથે સાથ કે તમે ખ્યાલ હોય તો વરસાદબી તે જ્યારે સીઝન હતી ત્યારે એક તો બહુ આપણે આમ તો બઉ પણ ડેન્જરસ સ્પોર્ટસ કહેવાય કે તમને ખબર હોય તોના સળિયાથી આ પ જમીનમાં જેવો કોનો સળયો ઘૂસી જાય. એમુક રમતા અને જેનો સડયો ના ઘૂસે એના પર થોડી વ્યક્તિ સજા થતી જઈ અમે લોકો કરતા પણ જેમ તમે કીઘી એમ વાત સાચી છે કે હવેના યુગમાં આ મોબાઈલ ટીવીને બધું આવી ગયું તો છોકરા બધા અ ખેલકૂદ બધું બધુ ભૂલી ગયા છે. નવા બધા રી સ્પોર્ટ્સ ટીવી પર જોયે છે. નાની નાની રમત ગમત બધું ભુલાઈ ગયું છે અને મને તો લાગે કે સ્કૂલના કરીકુલમ માં ઘણી વાર એવું લાગે કે આ બધું વસ્તુ કદાચ હવે એ લોકો પણ ભૂલી ગયા લાગે છે ને હવે નવી નવી રમતમાં જ ધ્યાન અપાવે છે. તમારું શું કહેવું છે આ બા
હા મ મને તો એવું તો લાગે છે હવે શાળામાં રમત ગમત ના પીરિયડો પહેલા તો એવું હતું કે અઠવાડિયામાં ત્રણ પીરિયડો તો સ કમ્પલસરી રમત ગમત ના હોય જ ને પ્લસ અ પેલી સવાર ના પોરમાં તમે સ્કૂલમાં જાઓ ને પનિશમેન્ટ પણ એવી જ હતી કે જો તમે સ્કૂલમાં મોડા જાવ ને તો તમારે આખા રા ગ્રાઉન્ડનું એક ચક્કર મારી ને પછી તમારે સ્કૂલમાં એન્ટર થવાનું. પીટી ટીચરો ગેટ ઉપર ઊભા જ હોય પણ આજની અ પ્રજાની વાત કરું તો જો એક રાઉન્ડ મારવાનું કે ને તો એ લોકોને ચક્કર આવી જાય, પડી જાય ને પછી પેરેન્ટને ફોન કરીએ તો વાલીઓ પણ એટલા બધા ભમ પડે છે કે મારા છોકરાને કમ્પ્લેન કરવા મંડે કે ભાઈ મારા છોકરાને ગ્રાઉન્ડમાં દોડાયવો અરે ગ્રાઉન્ડમાં દોડશે શારીરિક અ વ્ય છોકરું વ્યવસ્થિત હશે તો એની માનસિકતાનો પણ વિકાસ થશે એ લો કો સમજતા નથી એટલા બધા પંપાળે છે છોકરાઓને કે જે ની હદ નથી. આજના જમાનામાં તમે પેલા તો પીટી ટીચરોથી આપડા બધા વિદ્યાર્થીઓ એ થરથર કાપતા તા આજે તો પીટી ટીચરો ના ખબા પર હાથ મૂકીને વાત કરે છે કારણ કે એ લોકોને ખબર છે કે અમે કઈ પણ ભૂલ કરશું તો શિક્ષકો અમને કોઈ પણ જાતની સજા કરવાના નથી ને સજા કરશે તો અમારા મા બાપ ગવર્મેન્ટને કમ્પ્લેન કરી નાખશે એટલે એ રીત તે છે ને જોવા જઈએ તો બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય રમત ગમત ન રમવાને કારણે એ થોડુંક સંકોચાઈ રહ્યું છે તો એના માટે બધાનો જ સાથ સહકાર જરૂરી છે. અ આજના વાલીઓ એ પણ સમજવું જોઈએ કે છોકરાઓને બાર રમત રમવા તમે સોસાયટી ના ગ્રાઉન્ડમાં એવી રમત રમવા મોકલો પણ હવે હું થોડું થોડું જોઉં છું કે લોકો કરાટે માટે કે પછી એવી જાત ની સ્પોર્ટ્સ એક્ટિવિટી કે ઝુડો છે કે પછી હમણાં કંઈક નવું નીકળ્યું છે કંઈક મારા એટલે એક બોક્સિંગ જેવું જ હોય છે એનો એક પ્રકાર હોય છે મને એનું નામ તો યાદ નથી એમાં પણ પણ બો ઓછી સંખ્યામાં લો કો રમતા જોવા મળે છે પણ એજ રમવા માટે જે આપડે અ વગર પૈસે રમતા તા એજ રમતો રમવા માટે આજે અમુક વાલીઓ સો માંથી પાંચ થી દસ ટકા જે સજાગ છે એ વાલીઓ બાળકોને પૈસા આપીને રમતો રમાડે છે એટલે હું એવું વિચારું છું કે એ દ્રષ્ટિએ બધાએ સજાગ બનવું જોઈએ બેનું જોઈએ બેનું જોઈને ખરાબ વસ્તુ શીખવા કરતા આવી સારી વસ્તુ શીખ ખે ને તો એ લોકોને ઘણો ફાયદો થાય છે.
સાચી વાત છે. ખુબ સરસ આ વાત જરૂરી છે અને આ સુંદર વિષયનું કાર્ય તમે ખરેખર કર્યા એ બી યાદ તાજી થઈ અને ખરેખર તો બધા વાલીઓને અને સ્કૂલના ટીચરોને અને આજનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એમને પણ નમ્ર વિનંતી કરીશ કે તમે આ બધૂ આ જે જુના જે ખેલ હતા એ ખૂબ જરૂરી હતા શારીરિક સ્વાસ્થ્ય માટે અને અને છોકરો આગળ આવી શકે. અને એની કારણેની જો આ બધી શારીરિક તમારામાં ક્ષમતા હશે તો તમે અલગ અલગ ક્ષેત્રમાં પોલીસના ક્ષેત્રમાં કે આર્મીના ક્ષેત્રમાં તમને બહુ આસાનથી તમે જઈ શકશો અ તમને એમાં તમને અંદર એન્ટ્રી પણ નહી તમારી સારિરીક સમતા જ નથી તો તમે આજે આજ ટોપિક જે વાત કરી બો સરસ વાત અને ખૂબ મજા આવી અને આગળ વાત કરી તો છેલ્લે તમે કહો કે આમાં શું કેવી રીતે કરવું જોઈએ એ સિસ્ટમ
જી જી આપણે તમે ઘણી સારી માહિતી શેર કરી છે ને એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ફરી પાછા આપણે સરસ મજાના ટોપિક સાથે વાત કરશું.